હલો હલો
હા કેમ છો બેન
મજામાં તમે કેમ છો
હું પણ એકદમ મજામાં પણ શું કહેવાય આજકાલ છે ને મેં એટલું બધું જોયું છે ને મોબાઈલમાં બધા લોકો એટલા બધા યુઝ કરે છે તો એનાથી છે ને આ બધું અચાનકથી કોઈકને મેસેજ આવી જાય છે કોઈ ફોન આવી જાય છે એમાં ધમકી આપે છે કે કોઈ હોય તો એનાથી છે ને એ લોકોના પૈસા નીકળી જાય છે ને હવે તો આજકાલ આપણને મોબાઈલમાં એ બી કહે છે કે સાવધાનીનો જ્યારે બી આપણે કોઈને ફોન લગાવીએ તો આપણને વોઈસ કોલ હોય છે કે તમને કોઈ બી ફોન આવે કોઈ પોલીસના નામથી કે કોઈ બી ના અલગ નામથી તો તમે એ કોલ ઉપાડશો નહીં ને ઉપાડીવી લીધું તો તમે એ ડરીને એને પૈસા આપી ના દો એટલે આપણને ગવર્મેન્ટ બી એટલે આપણને સાવચેત કરે છે કે કોઈ બી અજાણ આ લિંક પર ક્લિક ના કરવાનું કે એનાથી શું થાય છે એ લોકોને આપણા અકાઉન્ટની આખીને આખી ડિટેલ્સ મળી જાય છે તો એ લોકો ડાયરેક્ટ જ આપ આપણા અકાઉન્ટમાંથી પૈસા કાઢી લેજ તો આ ખૂબ જ ખતરનાક છે એટલે લોકો મોબાઈલનો યુઝ કરે પણ સાવધાનીથી કરે ને તો એ લોકો માટે સારું છે પણ આજકાલ લોકો શું કે ચાલું કંઈક નહીં થશે આમાં શું એક ક્લિંક જ પણ એ લોકો એ નથી જોતા કે એ લિંકમાં કેટલું નુકસાન ભી થાય શકે આપણું મે તો જોયું છે હાલમાં જ હમણા બે ત્રણ મહિના પહેલે છે ને અમારા ઓફિસમાં કામમાં ઓફિસમાં છે ને એક જણનું એક લિંક પર ક્લિક કરવાથી સીધું લાખ રૂપિયા ન નુકસાન થઈ ગયું તો આ ખુબ જ એ છે ને એ જ લિંક એ છે ને અમારા ગ્રુપમાં આવી ગયું હતું તો એ એથી આખું ને આખું બે ત્રણ જણા એ ભૂલથી લિંકમાં ક્લિક તો બીજા બધા ન બી થોડા થોડા પૈસા ડેબિટ થઈ ગયા તો આ આપણા માટે ખુબ જ સાવધાન રહેવાનો વિષય છે શું કેવો તમે
હા હા એકવાર મારી સાથે પણ એવું થયું હતું આ તો લિંક ની વાત હતી પણ જયારે મેં આઈસીઆઈમાં નવું ખાતું ઓપન કરાવ્યું મત મારી બીજી સ્કૂલમાં મને જોબ મળી તો એટલા બધા કોલ આવે સામેથી અને એ લોકો એવું કહે છે કે તમારે તમારો કાર્ડ ચાલુ કરાવવો હોય એટીએમ કાર્ડ તો કાર્ડ પર નંબર આપો તો ત્યારે મને ખબર જ નહીં મને એમ કે બેંક ચેન્જ કરી એટલે કંઈક બીજું રીઝન હશે એમ કરીને એ લોકો એટલો બધો ફોર્સ કરતા હતા અને એ બાબતથી હું એટલી અજાણ હતી કે એમને નંબર આપી દીધો ત્યાર પછી વન બાય વન એટલા બધા મેસેજ આવવા લાગ્યા એ લોકો ફોર્સ કરે છે ઓટીપી માટે પણ એકચુલી મને ઓનલાઈન અને મેસેજમાંથી ઓટીપી આપવાનો એટલોું બધો આઈડિયા નહી હતો મોબાઈલમાં એટલું બધું નોલેજ નહી હતું તો મને નંબર આપવાનો ખોટો નંબર આપ બાકી મારા પૈસા વિડ્રોલ થતા બે હજાર ચાર હજાર એવી રી બે ત્રણ વાર મેસેજ આવેલા હતા પણ હું બચી ગઈ કારણ કે મને ઓટીપી નો સારી રીતે નંબર નહી આપી શકી એક વાર મારી સાથે પણ થયું હતું પણ હવે તો સરકાર આપણને બહ સલાહ આપે છે એડવર્ટાઈઝ આવે છે ટીવી પર બધી જ જગ્યાઓથી કઈ નવું ફ્રોડ કેવી રીતે કરતા હોય તો એ પણ આપણને ખબર પડી જ જાય છે તો આપડણે થોડું અવેર રહેવું પડે અને જો થાય તો પછી વન નાઈન થ્રી ઝીરો નંબર છે પછી સરકારનું પોર્ટલ છે કે નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ વાળું એમનો સંપર્ક કરી શકાય જો આપણે તરત જ કરીએ તો કંઈક થઈ શકે બાકી આપણેે જ સાવચેત રહેવાની જરૂર છે કારણ કે આ તો તમે મોબાઈલની વાત કરી કે મોબાઈલમાં મેસેજ આવે છે પણ આપણે ફરવા જઈએ અને બીજા કોઈનું ચાર્જર યુઝ કરીએ કાં તો ચાર્જર પિન યુઝ કરીએ તો આપ આપણો ડેટા પૂરેપૂરો ટ્રાન્સફર થઈ જાય એટલે આપણે બધી જ રીતના અવેર રહેવાની તો જરૂર છે જ હા કારણ કે આ અત્યારે આજના એઆઈ ના યુગમાં બહ ખતરનાક વિષય છે મતલબ બરાબર ને
સાચું કીધું અને જેવું કે આપણે એમ કે છે ઓનલાઈન ફ્રોડ થાય તો એવું નથી જરૂરી કે ખાલી પૈસાથી જ થાય છે કોઈ બીજી રીતના બી થાય શકે કે અગર તમે ઓનલાઈન કોઈ વસ્તુ મંગાવી હોય અને એવું બી થાય કે ડિલિવરી વાળા એ તમને એમ કે કે હા મને આજે ઓટીપી આપી દો હું તમને કાલે પાર્સલ પહોંચાડી દઈશ તો એ બી થાય શકે એટલે ઓનલાઈન ફ્રોડ ખાલી પૈસા ના બાબતે હોઈ નહી શકે તમે એકવાર તમને ઓટીપી આવી ગયો એ ઓટીપી તમે કોઈને બી આપો એટલે એ ઓટીપી દ્વારા તમારું મોબાઈલમાંથી ડેબિટ થઈ શકે યા તો પછી તમે જેવું કીધું કે આ ચાર્જર આપણે કોઈનો કેબલ યુઝ ન કરે એટલે કેબલથી તો આપણે જોઈએ જ છે કે આપણો ડેટા એક મોબાઈલથી કમ્પ્યુટ ટ્યુટરમાં કે કંઈમાં બી આપણે ટ્રાન્સફર કરી શકીએ તો આનાથી બી તમારું ફ્રોડ થઈ શકીએ પછી આપણે એમ જોઈએ તો મોબાઈલથી મોબાઈલમાં ટ્રાન્સફર કરવામાં બી ઘણું ફ્રોડ થાય છે કે આપણે એક સાદો મેસેજ બી મોકલેલો હોય તો અ કેવું કરે એ લોકો કે આપણને એ મેસેજ મોકલે એના સાથે એક વાયરસ અંદરે નાખી દે તો એ વાયરસથી આપણા પૈસા સીધા એ લોકોના અકાઉન્ટમાં જાય છે તો આ ખૂબ જ એમ ચિંતાજનક વિષય છે અને આજકાલના યુવાનો શું કરે છે એ લોકોને ખબર છે કે આપણા સાથે આ બધું થાય શકે છે બધું થાય પણ એ લોકો એવી રીતના સોશિયલ મીડિયા એ બધું એટલું બધું યુઝ કરે છે કે એ લોકો કે વિચારતા નથી કે આપણા સાથે ફ્રોડ બી થાય કે આપણે જેવું તમે કીધું એડવર્ટાઈઝ બતાવે છે બધું બતાવે છે પણ છોકરાઓ સમજતા નથી નેમ આપણે જોઈએ છે હવે તો સોશિયલ મીડિયા પર કેટલું બધું આવે કે તમે ઓફર આવતી હોય યા તો કોઈ ઓનલાઈન કંઈક સેલિંગ ન ચાલુ કરેલું હોય એ બી આપણને સ સોશિયલ મીડિયામાં દેખાય છે તો એવી હોય એવું ના હોઈ શકે કે બધું જ એકદમ બરાબર હોય આપણે જાણીતા ના હોય ને એ આપણા આપણે એ લોકોએ નવું નવું જ કોઈ અકાઉન્ટ બનાવેલું હોય અને તે આપણા અકાઉન્ટમાં એનું ફોલો કરતા હોય કે કઈ બી કરતા હોય તો એનાથી બી આપણા પૈસા નીકળી જઈ શકે એટલે ખૂબ જ આપણે સાવધાન રહેવા જોઈએ અને આપણે એકબીજાને બી થોડું થોડું રીતના જાણતા કરવું જોએ કે આ બધું ફ્રોડ થાય શકે છે તો એનાથી આપણે આપણા આજુબાજુના લોકોને બચાવી શકે છે કે કે આપણે જ જો અજાણ્યા રશું તો આપણે બીજાને કેવી રીતના કહી શું સાચી વાત કે નહીં
હા હા આપડ આપણે પોતે પણ જાણકારી રાખવાની અને બીજાને પણ અવેર કરતા રહેવું જોઈએ કારણ કે મોબાઈલ ઉપર ઘણા બધા મેસેજ આવે છે જોબ માટે પણ આવે છે કે તમને ચાલીસ હજાર સેલેરી મળશે તમે આ લિંક ઓપન કરો તમારા માટે સરસ જોબ છે એટલે આપડે થોડી લાલચ ઓછી રાખીએ અને ચકાસણી કરીએ અને ગમે તે લિંક પર આપણે ક્લિક નહી કરવું જોઈએ અને આપડણે વાતચીત કરીએ વોટ્સઅપ પર કે કોઈ પણ તબી અજાણી વ્યક્તિ સાથે કોઈ અલગ જ નંબર તો આપણે થોડુંક સાવચેત રહેવું જોઈએ એવા બધા સંજોગોમાં જ આપણી સાથે આવું થઈ શકે કારણ કે એટલે આપણે લાલચ ઓછી રાખીએ અને બધી વસ્તુની ચકાસણી કરીએ તો આપણે બચી શકીએ બરાબર નને
એકદમ બરાબર અને અ છેા નને આજકાલ અ આપણે એમ કે ને કે પ્લે સ્ટોર માંથી લોકો બધું ડાઉનલોડ કરે ખાસ કરીને નાના છોકરાઓ હોય તો નાના છોકરાઓ શું કરે કે હવે આજકાલના અ પેરેન્ટસ વા થઈ ગયા છે કે છોકરાઓને કામ ના છોકરાઓ હેરાન કરતા હોય તો શું કરે મોબાઈલ આપી દે તો છોકરાઓ શું કરતા હોય એ લોકોને ખબર ના પડતી હોય એટલે એ લોકો નવી નવી ગેમ ડાઉનલોડ કરે છે એ બધું કરે તો નવી ગેમ ડાઉન ડાઉનલોડ કરે તો અમુક એવી બી ગેમ હોઈ શકે જેનાથી તમે પહેલા જ્યાં સુધી પૈસા ના ભરો ત્યાં સુધી ડાઉનલોડ ના થાય તો એ બધું બી આપણે અજાણ્યામાં આપણે આપણા પૈસા બીજાના ખાતામાં મોકલી દઈએ છી તો એ આપણું એવું જરૂરી છે કે આપણે છોકરાઓને આપતા પહેલાં આપણે બધી સેફ્ટી રાખીએ પછી છોકરાઓને મોબાઈલ આપીએ ને આ તો સાચી જ વાત છે કે મેં કેટલી વાર જોયું છે ને મારા ઘરમાં બી એક એવું થઈ ચૂક્યું છે છે કે છોકરાને મોબ મોબાઈલ આપ્યો હતો અને એ ખાલી ગેમ જ ડાઉનલોડ કરતો હતો ને અચાનકથી એના અકાઉન્ટમાંથી બહુ બધા મેસેજ આવ્યા કે આટલા આટલા આટલા પૈસા તમારા અકાઉન્ટમાંથી ડેબિટ થઈ ગયા છે એટલે આપણે એવું નથી કહેતા કે આપણાથી જ ભૂલ થઈ શકે છોકરાઓ તો એ લોકોને વાંચતા ના આવડતું હોય એ લોકોને ખબર ના હોય એટલે એ લોકો કઈ બી ક્લિક કરી દે છે કઈ બી દબાવે છે તો એનાથી બી આપણા પૈસા જઈ શકે ને બીજું કે તમે એમ ક કે આવી રીતના આપણે નોર્મલી બી ફોન પર વાત કરતા હોય તો ભૂલથી બી અગર કોઈ બીજાને નંબર આપણા ડાયલ થઈ ગયો હોય ને આજકાલ જોવ છો કે કોઈ બી અચાનકથી એ લોકો લા એક આંકડો ભૂલનો બી થાય કે બીજાને ફોન લાગી જાય છે તો એવી રીતના આપણને ક્યાં ખબર હોય કે એ માણસ આપણને ફોન કર્યો એ અજાણ્યા છે અને સાચો ફોન છે કે નથી કે હવે તમે જેવું કીધું કે માંથી ફોન આવ્યા અને તમારા અકાઉન્ટમાંથી પૈસા નીકળી જવાના હતા પણ બચી ગયો કે તમે ખોટો ઓટીપી આપો તો આ આપણે થોડું તમારું તે શું કીધું ગુડ લક હતું કે તમારા પૈસા ના ગયા નહી તો એ જઈ શક હતા એટલે ખૂબ જ સાવધાનીથી આપણે બધું કરવું જોઈએ અને કે મેં કહેતી હતી કે આપણે વધારેથી વધારે લોકોને આ બધી વસ્તુ માટે કેહેવું જોઈએ કે કેવું હોય કે ગામડાના લોકો મોબાઈલ યુઝ તો કરતા હોય પણ એ લોકોને ખબર ના હોય કે ફ્રોડ કેવી રીતના થાય શકે એ લોકો બી બધું ખાસ કરીને આ કામગારા લોકો હોય એ લોકો આખો આખો દિવસ મોબાઈલ જ યુઝ કરતા હોય તો એ લોકોને ખબર ના હોય કે કેવી રીતના શું કરવું તો આપણેે એ લોકોને બી સાવચેત કરવા હો કરવાનું જરૂરી છે કે કેવી રીતના આપણે એ બધા વસ્તુથી બચી શકીએ તો ચાલો ફરી આપણે કોઈ વસ્તુ પર વાત કરશું આવજો હ
આવજો તમે ખુબ જ સરસ માહિતી આપી આવજો